કેમ છો બસ મજામાં. તમે બોલો.
એકદમ સારું છે શું કેવું શું હલચલ છે?
બસ આ જોવ ની કઈ ને કઈ ચાલ્યા કરે કામને બધું બીજું બધું
હા મેં સાંભળ્યું ને તમારા જાણે વલસા વલસાડ માં બો સરસ બધી વાનગીઓ મળે છે અને બધી હોટલો બી નવી નવી ખુલી છે. જાણે આઈસ્ક્રીમ બી જાત જાતની મળે છે એમ કરીને સાભયડુ એટલે જરાક એના માટે ફોન
હા અત્યારે બધું ડેવલપ થાય છેને નવું નવું તો મ બધું સારું ખુલે છે અત્યારે ઓલ્ડોન કરીને એક નજીકમાં ખુલેલું હતું વલસાડ સિટીની થોડું આગળ તા એક સાથે ઘણું બધું બધું મળે છે એમ કોઈએ આઈસ્ક્રીમ ખાવ તો આઈસ્ક્રીમ પછી તમારે ઢોસા ખાવ ઢોસા, સબવે કોઈને સબ્વેનો શોખ હોય. સબવેનો ડોમિનોસ પછી જૂસ પીતા હોય તો બધું સાથે એકસાથે ખોલેલું છે તેવી જ રીતે અમારી ત્યાં સિટીમાં પણ ઘણા અત્યારે વલસાડમાં કેવું છે કે બીજે એ બધે એટલું નથી મળતું પણ આપણા વલસાડ શહેરમાં મળે છે ભાજીપાવ તો એ પણ બો ફેમસ છે તમારે કોઈ આવું હોય ખાવું હોય તો એ સૌથી પહેલાં ટ્રાય થાય ભાજીપા પાવ. બટાકાની ભાજી આવે ને એના સાથે પાવ આવે ને એના સાથે લીલી ચટણી આવે મરચાંની તે પણ બહુ મસ્ત લાગે પછી બીજી બધું ઘણા જે આઈસ્ક્રીમને એવું તો ઘણા બનાવે જ છે પણ કોકોને એવું બધા બો ફેમસ છે ખકો ને થિક સેક ને એવું બધું બી બધું ઘણું ચાલુ થયું છે.
હા બરાબર છે. અમારા સુરતમાં બી છે ને બધી વાનગીઓ બહુ જ સરસ મળે. સુરત તો છે એમ બી ખાણી પીણી માટે બહુ જ વખણાય અને એ તો કેવું કે ગુજરાત નું હૃદય છે એટલે એમાં કેવું કે ખાવાની જયારે વાત આવે અને ગુજરાતી વાનગી ઓ ની જયારે વાત આવે ત્યારે સુરત તો પેલા નંબર પર આવે સુરત ના રસા વાળા ખમણ લઈ લો એટલા સરસ હોય, ખમણ હોય નાયલોન અને એને છે ને તે રસ્સામાં બોરીને આપે, એ રસો બી એકદમ તીખો તમતમતો હોય અને એટલો સરસ હોય જેની વાત નથી અને એની સાથે તમે ખાઉસા સૂપ પી શકો છો એ સૂપ તો આખું અલગ જ છે એ આપડે વાત કરીએ તો નારિયળના દૂધથી બને અને એના ઉપર કાંદા લસણની ચટ ની ને બધું નાખીને આપે નૂડલ્સ હોય એની અંદર ફ્રાઈડ નૂડલ્સ હોય બોઈલ્ડ નૂડલ્સ હોય. અને એટલું સરસ લાગે તમને જેટલું તીખવું જોઈએ જે પ્રમાણસર તીખવું જોઈએ તે પ્રમાણસર બનાઈ આપે, બીજું તો લોચાની તો વાત જ શું કરવી લોચો તો એટલો ફાાઈન હોય, કે કોઈ પણ જગ્યાનો તમે લોચો ખાઓ તમારો દિલ ખુશ થઈ જશે. તેમાં બટર વાળો લોચો તો તે એટલો સરસ એવો લોચો તો મને ખ્યાલ નથી કે મેં કશે બીજે ચાયખો હોય, હા અમારે ત્યાં જેમ કે બધી જ જાનીનો લોચો એવી રીતે બધો લોચો મતો હોય જેની બધી અલગ અલગ જગ્યાએ શાખા ખુલી લી ગઈ છે પણ તો ગુજરાતી ખાવાનાની વાત કરીએ, તો એ તો ક્યાં ક્યાં સુધી ફેલી છે એટલે એટલું ફાઈન છે. વાત નથી અને શરદીઓમાં તો છે ને પોંખ વડા મલે, પોંખ મલે એ એટલું સરસ લાગે પોંખની પેટીસ મલે, એટલું સરસ લાગે કે જેની વાત નથી, આ બધા લોકો દૂર દૂર થી એ વસ્તુ ખાવા આવે. ને ખાવાય નઈ તો બધા એમના પરિવારજનો છે ને એમને બધે પાર્સલ મોકલે છે, હવે કેનેડાની જ વાત કરીએ તો કેનેડા તો મિની ગુજરાત જેવું જ બની ગયું છે, કે ત્યાં પણ બધી ગુજરાતી વાનગીઓ ગુજરાતનું ભૂસું બધું જ મલે એટલે એ લોકો બધા એટલું બધું ફેમસ થઈ ગયું છે ગુજરાતની ખાવાનું અને ગુજરાતની વાનગી, જેની વાત નથી. તમારા વલસાડમાં બી કોઈ ફળ ફ્રૂટ એવું બધું એકદમ ઇ હશે ને ફેમસ?
કેરી વલસાડની બો ફેમસ છે કે અહીંયા વલસાડમાં બધા સ્પેશિયલ કેરી લેવા આવે છે, ઘણી ઘણી દૂર જગ્યાથી ને વાડીમાં બધા ઉગે તો એ વેચે છે એટલે આફુસ પછી કેસર કેરી પણ અઈયાની બેસ્ટ છે, તમે ખાવી હોય તો મને કેજો તમને મોકલાવી હું.
ચોક્કસ, ચોક્કસ, કેમની. કેરી તો મને બો જ ભાવે છે અને એનો રસ તો ઉં ફ્રોઝન કરું છું અને ગુજરાતી ખાવાનાની વાનગીની વાત કરીએ તો એટલું બધું ફેમસ છે જામનગ ની કચોરીની તો વાત જ શું? એટલી ફાઈન કચોરી કે એકદમ ગરમ ગરમ આપણને તરીને જયારે આપે, ત્યારે મોડામાં પીગળી પીગળી જાય અને સૌરાષ્ટ્ર સાઈડ ના ગાંઠિયા લઈ લઉ આખા હાથેથી એ લોકો વણીને આપે અને એમની સાથે પપૈયાની ચટની એ તો વાત જ અલગ છે અને ગુજરાતનું ઊંધિયું તો કેમ ભૂલાય, ઊંધીયા, મઠ્ઠો, જલેબી વગર તો આપણે આગળ નથી વધતા જેમ કે ઉત્તરાયણ હોય એટલે તરત યાદ કરીએ દીવ જલેબી અને મઠો ખાવો છે એમ કરીને. અને ઊંધિયું તો દરેક સિઝનમાં આપણેે અઈયે હોય પરદેશમાં હોય કે કોઈ બીજા ગામમાં રહેેતા હોય, ઊંધિયું તો આપડે બનાવવું જ છે અને ઊંધીયામાં તો તમને ખબર જ છે એની એક જાતની પાપડી આવે છે, જે છે ને ગુજરાત મા જ મલે તો તેને તમારે છે ને તે પાર્સલ દ્વારા મંગાવી પડે તો જ તમારાથી એ ઊંધિયું બને અને એકદમ સરસ રીતે ખવાય અને આ ઊંધીયાની વાત કરી તો મને યાદ આયવુ ગુજરાત છે ને ઉભાડ ડિયા માટે બી બો ફેમસ છે, તેમાં વલસાડ સાઈડ આપડે જઈએ ત્યારે હાઈવે પર મને યાદ છે સુરતથી જયારે અમે વલસાડ આવીએ, તો હાઈવે પર બધા ઉબાડિયા વાળા ઊભા જ હોય છે અને ઉબાડિયુ એટ એટલું સરસ લાગે ગરમ ગરમ આપ કાઢીને આપે તીખી ચટણી હોય અને એની સાથે છાસ આપે કા તો શેરડી નો રસ આપે. હલો.
હા બોલો.
હા એજ ને એટલે આ બધી વાનગીઓ તો એટલી સરસ છે હવે ઉબાડ્યામાં બી છે ને જે કન બટ બટાકા નાખવામાં આવે એ બધા છે ને એ લોકો મસાલો ભરે અને મસાલા ને બધી વનસ્પતિઓ સાથે એક માટ માટલામાં ભરે અને એ માટલું છે ને આખું ઊંધું કરીને મૂકી દે અને પછી છે ને એ વરાડે થી જ આખું બફાય અને એટલું સરસ લાગે એ ઉબાડ્યું જેની વાત નથી તેવું કઈ તમને બી કઈ ધ્યાન હશે ને કે ગુજરાત એવી કોઈ વાનગી જે તમે ચાખી હોય. એનો સ્વાદ તમારા જીભ પર રહી ગયો હોય.
આપડે તા ગુજરાતમાં પેલા કન ના ભજીયા પણ બહુ મસ્ત મળે છે જે બીજે એટલા મળવાની કરે. ગુજરાતમાં જ તમને ખાવા મળે પછી મેથીના હવે હું ભણતો હતો આણંદ સાઇડ તો ગોટા તાના ફેમસ તો એ ગોટા ને એવું બધું મલ મલતું તો પછી વાસદ સાઇડ જતા તો મગભાતનું આવતું તમે પણ એ સાંભળ્યું હશે તે બાજુ જો રસ્તા પર ઘણા બધા બોડ હોય છે મગભાતને એ રીતે
હા સાચી વાત છે. એકદમ તમારી સાચી વાત છે. જયારે આપ આપણે કોલેજ કરતા તા ત્યારે મને યાદ છે કે આપણે બધા કોલેજોમાં મેસમાં ખાવાનું ગમતું નહી. એ ખાવાનું નહી ગમે એટલે આપણે બધા બાર જ ખાતા અને તે ટાઈમે છે ને ફાસ્ટ ફૂડ આટલું બધું મળતું નહી જેમ અત્યારે હાલમાં પીઝા, સેન્ડવીચ, બર્ગર એ બધું મળે છે ને એ બધું મળતું નહી તો આપણે શું કરતા આપણે છે ને આવીતે જ લારી પર ખમણ હોય તેમાં બી મને યાદ છે કે નાયલોન વાળા ખમણ મળતા. જે એકદમ પોચા હોય રૂ જેવા ખમણ હોય એ ખમણ તો ઘરે મારી મમ્મી થી તો બય ના જ નથી આજ સુધી એ લારી પર જ મળે એટલે એ ખમણ આપડે ખાતા પછી પૌવા ખાતા પછી મને યાદ છે કે મેથી ના ગોટા, ભજીયા, મિક્સ ભજીયા એ ભજીયા તો એટલા સરસ અને હું છે ને કચ્છ ગઈ છું ત્યારે તો કચ્છી દાબેલી ની તો વાત જ અલગ એ કચ્છી દાબેલી તો અલગ રીતે જ બનાવવામાં આવે આપડે ત્યાં જે પાઉ વાડી મળે છે એ નય ત્યાં તો આખી બિસ્કીટ ની અલગ રીતે બનાવવામાં આવે એ બિસ્કીટ ની એમાં બિસ્કીટ નાખે પછી બધી ચટણી નાખે દાબે દાબેલી નો મસાલો નાખે. અને પછી એને છે ને છુંદી ને એની અંદર સિંગ અને અ સેવ ને એવું નાખી અને તમને જે પ્રમાણમાં તીખું મીઠું ગડપણ જોયે તે પ્રમાણે નાખીને એ લોકો આપે બીજું આપણે સાધારણ ઘરની વાત કરીએ તો ઘરમાં બી જાત જાતની વાનગીઓ આપણી મમ્મીઓ બનાવે છે. જેમ કે વાલની દાળ બનાવે છે એ પણ મને લાગે છે કે કોઈ બીજા અ રાજ્ય બીજું કે મસાલા વાળા રોટલા હોય છે. એ રીતે કેટલી બધી ઘરની પણ વાનગીઓ છે જે આપડે ઘરે મા બાપ આપડને બ ખવડાવે છે અને એટલી સરસ ગુજરાતી વાનગીઓ છે. આજે ગુજરાતી દાળ ની તો દૂર દૂર સુધી વખ બધા બાહ્મણ લોકોની દાળ ખાવા ગુજરાત માં આવે. ખાટી મીઠી દાળ એટલે એટલી સરસ દાળ લાગે જેની વાત લસણ ની ચટણી લઈ લવ તમે એટલી સરસ બનાવીને બધા પીરસે એટલે ગુજરાતી ખાવાના તો વાત જ શું? ગડપણ બી ખરું પછી સ્વાદ બી ખરો અને તીખાસ બી ખરી બધાને આમ એ કરી નાખે. એકદમ સરસ રીતે કરી નાખે તમને બી એવીઈ વાનગી યાદ આવી હશે ને
ગણે છે તો અમે બી કેવું મારે બી કેવું કોઈ વાર શાક નિભાવે તો હું તમે કીધું ને ખમણ તે ખમણ લઈ આવતો ને ભાખરી સાથે ખાતો નાનો હતો ત્યારે હજુ પણ કોઈ વાર ક ને કોઈ કે ચાલો ખમણ લઈ આવી ને ભાખરી સાથે ખાાય તો હજુ પણ ગમે કેમકે મજા આવે પછી તમે જે બીજું બધું કીધું ગુજરાતી દાળનું તે તો, અમારી ત્યાં ડેરી દાળ ભાત વગર તો ચાલે જ નહીં. ગુજરાતી લોકોને એટલે ઘરે દાળ ભાત બને જ ને ગુરુવાર હોય તો ખીચડી તો ખાવાની જ
સાચી વાત છે એકદમ સાચી વાત છે તમારી એજ તો છે આપડા ગુજરાતની તો એટલી બધી સરસ વાનગીઓ છે અને ખાવાનું પીવાનું એટલું સરસ છે કે દૂર દૂર સુધી આપડણે ફરવા જઈએ ને તો પણ આપડે છે ને આપડો મહારાજ આપણી સાથે લઈ જઈએ છે. એટલે આપડણે આપણા મહારાજ વગર નીકળતા નથી કોઈ પણ ટુરમાં પણ આપણે જઈએ આપણે ફરવા તો આપણેે છે ને બધી વાનગીઓ ખાવા માટે આપણા મહારાજોને આપણે લઈ જઈએ એટલે છે ને એ બહુ સારી વાત કઇ એટલે આ તમને બી આ વસ્તુ ખ્યાલ છે એટલે સરસ આપડે બહુ આજે વાતચીત કરી અને ખુબ માહિતી મેળવી ચાલો આપ આપે બીજી વાર પાછા કોઈ બીજા ટોપિક પર વાત કરશું આવજો.